હલો હલો હ. હ.
હ મજાને શું કરો હો? કોઈ નઈ યાર તમે શું કરો?
બસ અમી આર્ય.
એવુ એમ સુખસવંતી? હાઓ મજામશી
ખાઈ લીધું?
હમ્મ-હમ્મ ના ના હજી હવે ખાવું હે.
એવું એમ એવું એમ અમે તો ખાઈ રહ્યા કોન. વરહાદ અબ્બાની સંભાવના હતી. વરસાદ આબ્બાની સંભાવના હતી એટલે વહેલું વહેલું ખાઈ રયા જીવડા આવે હે. એવું એમ હ્.
હમ્મ સારું સારું લે.
તમન ફોન કર વ્યસ્ત બોલ્તા તા.
હમ્મ ચાલુ હશે તો.
હલો હ હજુ હજુ છ વાગે ચાલુ હતો ફોન. છ વાગે ફોન ચાલુ હતોન હ એટલે પછી. હ શું કરિ તમાર આધ્યા નિષ્ટા
આધ્યા બાલવા જ્ય હિ
ચ્યા તો બા હારે ન મૂકી દો
બા ચાણ આયા અમન ખબર જ નહી
તમે નતા ઘરે?
બા બારે
વોય નહી આયા એમ
ઘરે નતા આયા સાસની બેઈણી લેવા જયા તા ઈ
અમેતો કીધુ ઇયન હારે બે સોડીયું આવશે મન તો તારે એમ હતું.
એવુ એમ
હવારે હું તો વાટ જોઈરીતિ બેયનિ કીધું બે આવશિ
હે
મે કીધું બે સોડીઓ આવશે મું તો વાટ જોઈ રી હતી.
એવુ એમ ના ના આધ્યા
હેડો
હારુ તાણ ખોટુ વડી સાધનમાં બધાને હડીએ સડાવા તમારે આબ્બાન નઈ હારે હારે પાસુ
આબું શે
હમ્મ વડી જાજુ બીજ બધા હમણાં ભેગા થયા હતા ને
હમ્મ સારું સારું બોલો બીજી શોન્તી
શોન્તી હ અમે તો સણંદ દાલ બનાઈ હતી. ચ
ખાધું કે
ઈ દાડ માલફો પડ્યો તો ખઈને હુઈ ગયા કોન દાડે
હ હવાર બનાયા તા હઓ બનાવી દીધા.
હારું હારું લો
અમે આજ સણંદ દાલ બનાઈ હતી બે જારના રોટલા થોડીક કવન રોટલી
છાસ
ખાઈ લીધું
સરસ સરસ લો સારું સારું
મેં ત્યારે એપ્લિકેશન વડી હત તો આ ભાઈ જોડે ડાઉનલોડ કરાવું રહી હ એ રીતે કત કરી આલો હતું શેટીગ
ચમ નઈ
ડીલેટ થઈ ગઈ તી આખી બધું જતું રહ્યું હે
એવુ સે
આજે મા તો ચાલી રૂપિયા એલાતા ઓગન ચાલી
હમ્મ
કલે આવી તો હજુ કોઈ પૂરું જોયું નતુંને ડિલેટ થઈ જાઉ આખું ડાયરેક્ટ ફોન પેલો થયો ને એટલે આ ડાયરેક્ટ ડીલીટ થઈ જયું વડી લાઈવ પણ બંધ તું નહી આવતું નવી સરળ ચાલશે શું કરતા
નવેસર પેલા પૈસા તમા થઇ જયાશે હાડી પોંસો જ હતાને
હા.
હલો
હા
હમ આવ
હારું અવાજ મોડો મોડો આવે
હા શીખ છે મેમ મજા ના આવે હ હવે આયો હવે આયો અવાજ
એલે આમાં આવે પણ રહી રહીને આવે
એ ના આવેઈ કે મારે ભાઈ રહી ર એ ના હું બોલું પડતા એ બોલતા નઈ જાણે એવું લાગે મને તો
મને એવું જ લાગે છે પણ બોલી રે ચડે પ અવાજ આવે
હા બીજું કોક બોલો ને એટલે એ બધું ભેગું થઈ જાય ને
ઓવે
કાક આ ત ભે એમાં બના ચાલ લેવા
એ જ લ દ દવાખ
અ્ ચાર કોસ દડત એ શીખષી હાસ દડત છે કે કોક એને પથરીને કે હું કોક્ષ શીખશું એ મને ખાસ ખબોને કોય હ આજકાલ ેલાાબંધ કાલ કરેલાાબંધ ના લ આ જ લાબંધ જ નહીં લાવ આવે છે ચાલ રજા બીજા દવાખાને દાખલ કરવાને એમ કોઈ કહેતા હતા કોણ
એમ છ દવા ખા છે હાલ
મનને ખબર હો તો ત ક કારણ ભેગા જ નહીં થયા ને બારબાર જ ત રેટ
ના ના તો ભઈ ગયા ત બાઈક લઈને શહની બેને લઈને આવતા રહ્યા
હ
હમ
હા હડો વાતો ન કશો વાતો ન હડો
ઓ પાસ અ એડીિયા પાડી સોડીએ
લાે આવશે વેલા
એેલા હવે જોશે જે પણ મને નરત થ એ પણ મને આવશે
હટ બે દાદીને હટ ઉઠજએ એલાલે પહોંચવાગે
હ એમ તો ઓલે ચાર વાગે કેતા હતા કે મને ચાર વાજે માથુંળાઈ જલ દૂર કે
એવશે તો હોતો ને તો તમચ આજજી ઉઠને જા હોય ના તો એને જતું રેવાનું ડાયરેક્ટ
ના ર હોતો ને આય નાશ હતોુંય
ડ્રેસ બ પહેર દનું કે પક્કાપપક્કો આવશે નહી
હ રીતે ત્રીસ પહેરીનેંદ આવશે મ નિષઠા બી આવશે
હ એવી રીતને
હમ
છસની બેહેણી આવીઈ
હ આઈ સાસની પેણી
એહટ ખરીદ જ રહીું
જપ
મોડીીએ પણ થોડી બાહ હશે કાચી નિ એમ કહેતા હતા
ગખક ક જની થાલી
ના અકાચીની હતી પણ કે બહાર છે થોડી કેમ ક હતા હતા
એવું છે હ વધો નને વળી કાલે આવશે રેલા આવશેને
આવે એટલેને તો પહેલા એ ર ખાઈ જ હજુરીએ
હમ
અ ખાઈ યાજ ન દાડશે અહીં હશે એમ કાલલેવાજે આપણો વારો સૈરી બાહથી ખાવાના
હ વાળા ભેગા થાય પટી દાય ખબર એની વડે
હ અમારે તો કાલ રવિ વાર કરવાનું વિચારે
એવું છે
કાલ કર હોો હ
એટલે આ દર્શન કરવા તો એનું
હા એટલે અને પછી ચાર રવિવાર બીજા કરવાય
હમ
કેટલી મિનિટથી કરવામાં
શ ખબર છેકેટલી મિનટથી હું જમવાનું તૈયાર કરું
એવું
હોર
હમ
હેડો ખાવુ હોય આવતાર
ના ખાઈ લો બસ
હમ
કાલા મારબતા તોસી નમી જક દસેકો નવે બ જાા હ બે ત ઠકોણ ફોન કરશે યોમો પૈકી અમે દસ જણને ફોન કર ગયા હે તા ભાઈ કયો અમા દવા જણા ને ફોન કરાય ને તા કે હું તને હમુ કરી આલુ મુકી દવા લભધાજે ના ના હવે લોભ જાયજે અંકો
હા હવે દાજે ને પેલા જ ના પાડતા હતા હું કશી ની
હમે ન કર તારી બપોર મન કે હો મન કે લે ફોન કર અલ કાલ મન કે ફોન કર તેમને ફોન કર્યો અમે તો વાતો કરી કીધુ શું ખાધુ તો કે મરસુ રોટલો કે તો જેવા માલફા ક કરીઈ ના કે મરસુ રોટલો કાતા
હ
કિ ધું જૂઠડા કે જૂઠઠાડા કે તો ચાર મિનિટ જ વાત કરી હતી અમારે બધું ડીલેટ થઈ જય કને ખબર જ નહીં
મારે પિંકી નો ફોન આવ હમણાં કપાઈ ગયો પૂ ના દેવ
હ ત્યાં કપૈ જો
સાર
શવાંતિ
શોંતિ છે તમારે
બસ શાંતિ છેયા ત વેલું ખાઈ ગયા ત આવીજ હટળ
એવ એમ અમાર મોડે છે હજી તમાર ભાઈ આયા નહી ખાવાનું તૈયાર થઈ ગયું પણ એ નઈ આ્યા
હવડ દાણ ખર પળતા વરહદ ન તો વરદ ન વેલ ચોરા માતો હોય
હમ
તારે
તમાર તો ખેતર માં જીવડો વધારે આવે
અમાર તો ખુબ આવી ફુદા ફુદા
હ અમારી ખબર
તમાર ના આવે કરી દો એટલે તો ગતું જીવડા ના આવે તણ કો આખે તો જીવડે ના આવી ગતતું હમ
હવ ના આવે
હ
હમ
અમીર ક તમાર રંગત ડાયરી કાઈશ્રીમુંએ ફતા પમ દાડ વેલા હું, એકલી આવું અનિતાની ક અનિતા ભાાવીન ઘીું તું ગીતોું હ, એથી તને કરી જા ઘર પચી જાયવ
મી કીધુંધુ એન, કોણ
હ.
આ રાત્યાની મેલવી તેને
હા.
એટલે ફોન કર્યો હતો. હું, અધ્યાયન ભૂમિનું એ
હા.
મ દર નિષ્ઠા ન બેન મલવા નિષ્ઠા તો ના રધું
અ સ્ટના હાર હતા હો, હો
હારું.
કીધો હતો કે મમ આબાનેમ કીધો હતો
હે
એમ કીધું ત તું કેને મમ્મ આ બાાનીશે કેવું તું
ના, નહી હવે અહી એમ કીધું તું
હા, બસ તમે દી
ઓ કીધું તું, મેમે કીધું એ આબના
હ વ કી દ મને અન બે ચાર દાડા તકીત મું એ બ બી દાડા આવન ના મ ખાઓ મા ન ખાઓ, અત્યારે હવે ના ખહેવાય કેરયું તમે, કે ના ખ ભી હવે કેરીય ના ખવા એવું, એ પેલા ફોન કર ઝગડો કર આપડે
કર હે
આ
ઈ, આવાજ બગડી જાય અમારે તો
હાચ લઈનેબાનું અમને, ખવર આવો
એટલે, આવતોધી બગડી જાય તો
ત શ હો આ વગડેલો ખા પણ, ખા હા ખરા આ મા રસ
હલો
હ, ખાશે ખરા કો. હ, શુંતો એયા કોઈ જીવડા ના હોય કઈ
જીવડ ના હોય.
હ જીવડા ના હોય, એટલે સારા લને જીવડાને કોઈ, પગ ના હોય એટલે ચાલે
હાડકા ના હોય.
હ અડકનાવાલ સૌરા
હ, નાઈ ડઈરી
હા, નાઈ ડઈ રહી પણ મેથી લાગે પ કેરી બઉ ગળી લાગી, ખોડના નાખ ને તો રસને આ હ વગર, વગર રસ કાઢે લ
હમ, આ દહ મિનિટ તો બહ મોટી થી તમારી
છે, મે એમ હોવા ન
ટાઈમ નહ દાતો ફોન હરખો નહ હેડતો એટલે
હ, ચટલા ચટલી કેટલી મિનિટથી વધારે થજી મિનિટ લાગે